પરેશ થવ
બસ મજામાં બોલો બોલો.
એમ તબિયત પાણી રેડી?
હોવ રેડી. એકદમ રેડી. તમારા કોણ રેડી?
બસ મજા મજા છે.
છોકરાઓ બધા?
છોકરાઓ બધા મજા કરે છે કોને.
બરાબર પપ્પાને?
પપ્પા ને એ બધું બેઠા બેઠા મોબાઈલ હાલ મચેડતા હશે.
સુઈ ગ્યા.
હોવ ઉંઘમાં ઉંઘિયા તો નહી હોય પણ મ
બ બરાબર બરાબર. ચાલો ખોજ બસ એકદમ મજા.
બસ મને પણ તમારી યાદ આવી ગઈતી હું લાવ થોડીક વાત તો કરીએ ને વીરતા ની અમુક વાતો હતી એટલે. પેલા અભીમન્યુ ને બધી પેલા થોડા અભીમન્યુ ને યાદ કરીએ અર્જુનને યાદ કરીએ, કૃષ્ણને યાદ કરીએ. એમનું જે જીવન. એમનું જીવન એમ ખરેખર કેટલું જોરદાર કેવાય એમ!
હા તેજસ્વી જીવન કહેવાય.
તેજસ્વી જીવન તો આવું જીવન ખરેખર એ જીવ્યા. એમ ખતરનાક જીવન કેહેવાય એમ જોરદાર.
જોરદાર હા.
કારણ કે ખબર છે હા. કલ્પના ના કરી શકાય, કારણ કે અભિમન્યુ એ તો જે જીવન જીવ્યું છે ને. એ ખબર છે કે મોત જ છે સામે કે જઈશ તો મરવાનું જ છે.
હા હ સાત કોઠા યુદ્ધ મા.
બરાબર છતાં પણ આજે હિંમત કરીને જવું ને એની વાત છે એમ શું કેવું તમારું? થાય.
સાચી વાત છે ખોટી વાત.
હમ તો પછી અર્જુને અર્જુનનું જીવન જુઓ તમે. ભગવાન કે ને એજ કરવાનું.
બરાબર.
સાચી વાત ને? ખરેખર આપણને કોઈ એવો સ્વાર્થી અમુક વાર જીવનમાં ઘણી વાર મળતા હોય છે.
હા હા.
પણ અમુક ભૂલો થઈ જતી હોય છે કે આ ના કર્યું હોત તો સારું હતું એમ.
હા હા.
કોઈ મળતું હોય એમ કેતું હોય કે ના કરાય એમ કે ના કરતા. એટલે મુદ્દે વન ટાઈપ ઓફ ભગવાન નું એક સજેશન જ હોય છે. પણ થઇ જતું હોય. પણ રહી જતું હોય એ બધું હોય આપડ ને આપડું હું પણ જાતું હોય હું કરું એ જ સાચું એમ.
હા સાચી વાત છે.
પણ ખરેખર અર્જુનને જે સાંભળીને ચાલ્યો- તો એનું જીવન નહયા તરી ગયા મને આજે એનું નામ બની ગય-
વા ના હાચીમાં ખોટી વા જ નહી-
તમને શું લાગે એના જીવનમાં કઈ-
જીવનમાં બહ હતા એમ-
અર્જુનના જીવનમાં ને-
હ બધાને જીવન માં અર્જુનિષઠિર-
હમ આ હા એ- પાંડવો ની અંદર એ ખરું તે સારા હતા બધા એમ-
બધાની અંદર એમ
હ સાચું
બને સાથે લઈ ને ચાલે-
હમ અને બીજું શું કે ધર્મ નો પક્ષ લઈને ચાલ્યા ને- એટલે જીતી ગયા સાહેબ અને આજે પણ જો આપ- આપ હા કષ્ટી પડે પણ આજે પણ જો આપણે ધર્મને સાથે લઈને ચાલીએ ને- તો આપણે પણ જીતી શકીએ આવું ભગવાન ગીતામાં કેહે છે.
હા વાત ખોટી નહી સાચી વાત છે.
તો આવી રીતે આમ જીવન જીવું જોઈએ શું કેવું તમારું-
હમ આથી ચાલુ કરી દઈએ આપણે-
હા સો ટકા ની વાત છે.
બરાબર છે.
સાચી આજ સ્વામી વિવેકાનંદ પેલા વિચારો તમે- આ શંકરાચાર્ય થઈ ગયા સ્વામી વિવેકાનંદ થઈ ગયા- એમાં શંકરાચાર્ય તો પેલા તો ચંપલ ચંપલ એ નતો- એવા કોટાળા રસ્તા ઉપર ભારત ચાર વખત ભારત ભ્રમણ કર્યું-
હા હા-
ખરેખર એમના જીવનનો ધ્યેય કેટલો ઊંચો હશે કેટલો વિશુદ્ધ હશે એમ- કે લોકો પ્રત્યે ન એમ-
હા-
ના કે ધારો કે આજે તો- કોઈ કોઈની કોઈ કોઈના કોઈની પડી જ નહીિ પેલી વસ્તુ તો- તો ખરેખર આવા લોકોએ જે જીવનનું જે આમ ગુમાવી દીધા હેન હોમી દીધા હૈ જીવન.
સાચી વાત.
શું કેવું થાય તમારું?
હા હાચી ખોટી વાત નહીં.
તે તમને આવો કોઈ ચહેરો દેખાતો તો અમને પણ જણાવો અમને પણ આનંદ થાય કે ખરેખર આવું કંઈક સે એમ.
ચહેરો તો હાલ તો અમે ઊંઘીયા સીએ.
બરાબર.
એટલે ઊંઘ આવે સે.
એવું સે એમને ઊંઘમાં છો એમ કોન તો પછી. સતાં પણ તમે વાત કરી રહ્યા ખરેખર તમને પણ ધન્યવાદ કેવાય કે તમે ઊંઘમાં પણ વાતચીત કરી રહ્યા છો.
હા ઊંઘમાં અમે વાત કરી રહ્યા સીએ.
તમારું માઈન્ડ, તમારી આમ મગજની શક્તિ ખરેખર જોરદાર સે એમ. કેમ કે આટલું બધું ઊંઘ આવતી હોયને સતા પણ વ્યક્તિ ધ્યાનથી આમ હાભળે, વાતચીત કરે અને એજ ટોપિક ઉપર વાતચીત થાય નકર ઊંધી વાત થાય.
હા સાચી વાત. આમાં શું પેલો પંખો ફરે છે ને પંખો ફરે સે અને ઠંડો પવન આવે સે.
હા તેમાં તમને એવું આમ ઊંઘ જેવું લાગી રહ્યું હશે. સાચી વાત પેલા તમે તો કેવી વાત કરો છો ખબર હે કે એક દિવસ હહ અમ ભીમ હતો ને ભીમ એ અંધા અંધારામાં ખાવા બેઠો.
હા
એટલે અંધારામાં તો એતો ખાય ગયો પણ પેલો અર્જુન જોઈ ગયો. તો બુદ્ધિશાળી ભીમ પાછું હા અને ભીમ આમ બુદ્ધિશાળી ખરો. પણ એ થોડુંક જાડી બુદ્ધિ એમ. ખ્યાલ આયો? એટલે અર્જુનને લાઈટ થઈ કે ખરેખર જો હું આ ભઈ ખાય હૈ ખાતા ખાતા જો એ રાતે ખાવા બેઠોને હોયને જો ખવાતું હોય તો હું ધનુષ્ય વિદ્યા રાતે શીખું તો કેમ ન શીખાય? સાચી વાત ને? પસી એને નક્કી સંકલ્પ કર્યો એમ. મનમાં. કે મારે ધનુષ્ય વિદ્યા શીખવી જ છે એમ. અને રાત તે બાણ ચલાવાના શરૂ કર્યા. અને આથી જે પેલા ગુરુ દ્રોણાચાર્ય હતા ને. એમના ગુરુ એમને એવી ઈચ્છા થઈ કે આને હું શ્રેષ્ઠ ધનુર્ધર બનાવું. કારણ કે આને બહુ ઈચ્છા હૈ. આજે શસ્ત્ર વિદ્યા પ્રત્યેની.
બરાબર.
તો પણ હું પણ એનો ગુરુ છું, એટલે ગુરુ કેટલો મહાન હોય એમ.
વાત તો હાચી.
એટલે ગુરુ એ પછી એને શસ્ત્ર વિદ્યામાં શ્રેષ્ ષ્ઠ ધનુર્ધરનું એમ બિરુદ્ધ આપ્યું. કે હું તને શ્રેષ્ઠ ધનુર્ધર બનાઈશ. હવે બીજી બાજું કેવું થતું ત તું કે જે એકલવ્ય હતો ને એકલવ્ય. એને ગુરુની મૂર્તિ એમના સાના માના ગુરુ ની મૂર્તિ લઈ બનાવી એમ લઈને એટલે બનાવી એમને માટીની મૂર્તિ બનાઈ. અને એને થયું કે મારે પણ શ્રેષ્ઠ ધનુર્ધર બનવું છે. અને એ એ પણ એટલો જ ભઈ.
હહ હહ
એ પણ એટલો જ શ્રેષ્ઠ ધનુર્ધર જેટલો અર્જુન કરતા પણ ટક્કર મારે એવો.
હા
ગુરુની વિ ત્યા ઓઠે રહીને શીખ્યો કારણ કે એ હે ને અલગ જાતિ નો હતો ભીલ. ભીલ કે એવું કઈક હતો એમ. કે જેને આવા જે ગુરુ કહેવાય ને એના ના ભણાવતા એમ એવા લોકો ને ખ્યાલ આયો
હાચી વાત
એટલે એટલા માટે પછી એ શીખતો ગયો અને એક વખત કૂતરાનું મોઢું સીવી નાખ્યું એને એટલા બધા બાણ થી એટલા બધા બાણ માર્યા ને કે કૂતરાનું મોડ ઢૂ સીવી દીધું.
એમ.
હા પછી એને એવું થયું પછી એક ગુરુ આગળ એક કૂતરું જતું જતું ત્યાં ગયું અને અર્જુન અને ત્યાં ગુરુ બેઠા હતા એમ કે આ કોણ આવું આવું તો કે શ્રેષ્ઠ અર્જુન સિવાય બીજું કોઈ જ ન કરી શકવું જોઈએ એમ.
હા.
પછી ગોતતા ગોતતા ગયા ભાઈ આ કોણે કર્યું એમ આ કે પેલા કે નમસ્કાર ગુરુજી એમ પ્રણામ ગુરુજી કે મેં મેં કર્યું એમ. બરાબર તો પછી કે તમે મને તમારા ગુરુ કોણ. કે તમે પોતે ઓહો તો તમે હવે મને દક્ષિણા આપો તો પછી હું તમારો ગુરુ હોઉં તો તમે મને દક્ષિણા આપો કે બોલો ગુરુ આદેશ તમારો એમ તો કે મારે તમારા જમણા હાથનો અંગુઠો જોઈએ એમ તમે જે હાથ થી બાણ ચલાવો છો ને એ અંગુઠો તો પછી કે તમને આપ્યો તો આથી એ મતલબ ત્યારથી ધનુષ છોડ ચલાવવાનું બંધ કરી દીધું હા ઉપયોગ નહી કરે ત્યારથી ધનુષ ચલાવવાનું જ બંધ કરી દેવું સમજી લો ને શોટમાં એ ચલાવતો હોય પણ નોર્મલ જેવું જોવું એવું તીર પછી જાય નહી એમ એટલે આથી એને શ્રેષ્ઠ ધનુરધર કરે નું બિરુદ પેલા પાસે જ રે અને એને એની વિદ્યા પણ જળવાઈ ર એ રીતનું એને વરદાન માગી લીધું ગુરુ એ દક્ષિણમાંગલધ અને આ રીતે અર્જુન ને શ્રેષ્ઠ ધનુરધનુ સાચ્યો હોય એમ એને આવું પણ એમને એક શા માટે આવું કર્યું હતું એમને ખબર છે
હા
આવું શા માટે કરવું પડ્યું ગુરુને આવું એવમ કહી શકાય કે એકમ સારા કાર્યો માટે દૈવી કાર્યમાં એક મદદ મળી એના માટે કર્યું છે એમ એવું કહી શકાય બરાબરને શું માનવું છે તમારું એવું જ ને એવું જ થાય ને
હા હા એવું એવું
બરાબર તમે થોડું ધ્યાન આપતા જજો મને મને કંઈક લાઈટ થાય એવું મને તમે કહેતા રહો તો મને
મારી લાઈટ હવે બંધ થાતી
હા તો હવે ચાર મિનિટ ટકી રહ લાઈટ હમણા થઈ જશે સીધે સીધી
સર મને તો કાઢી પડશે પૈલા.
કાઠી પડે કે ના પડે હવે તમે ચાલુ કર્યું છે ને તો શું કરશું બોલ.
કાપી દઈ તો.
ના યાર હવે થોડા માટે એવું ના કરાય. પછી તમે શું ના ના ના હું તમને એક વાત મસ્ત કરું. હ એક સ્વામી સ્વામી વિવેકાનંદ હતા ને.
હા.
એ એક દિવસ વાંદરાઓ જોઈને ભાગ્યા એમની પાછળ વાંદરા પડ્યા. તો રસ્તામાં એક આમ નાનો એવો એક. વ વડીલ હતો મતલબ વૃદ્ધ હતો એને કીધું ભાઈ બેટા ભાગીશ નહી તું. અને તારા હાથમાં જે છે ને એને આપી દે એટલે એના હાથમાં કંઈક કતા કેળા કેવું કઈક. કા તો એનો સામનો કર આપ્યા વગર તારે એને છોડાવવું હોય ને. તો તું એનો સામનો કર એમ ત્યાંને ત્યાં ઉભો રહ્યા એ અને એમનો સામનો કર્યો. અને પછી વાંદરા જતા રહ્યા પેલા તો ભાગે અમે એ પણ એની પાછળ ભાગે એવું થાય ને. એટલે આવી એક દંતકથા એમની પાછળ જોડાયેલી છે શું કેવું છે તમારું પરેશભઈ.
હાચી વાત છે જોડાય તો હશે.
હા હા આવી રીતે ઘણું બધું હા.
આપણે એક જોડીએ.
હા બોલો બોલો બોલો.
એટલે જોડીએ એમ.
હા સાચી વાત છે આપણે પણ જોડીએ એમ. તો પછી બીજી એક એક એમની દંતકથા જોડે દંતકથા તો ના કહી શકે સાચી ઘ સાચી વાર્તાઓ છે આ બધી. એક વખત કેવું થયું કે એમના ઘરે એમના પપ્પા એ બઉ મો મોટા મોટા રાજમ વ્યવસ્થિત કક્ષાના વ્યક્તિ હતા એમ.
હમ્મ.
બરાબર. એટલે એમના ઘ એમના ઘર માં હોકા ન ચલમ ને આવું બધું મોટા-મોટા હોકા આવતા ને પેલા તો. દસ-દસ ફૂટ પેલા ત્રણ-ત્રણ ફૂટ ના હોકા મોટા આવતા. બેસીને ખુરશીમાં પીવાનું ખબર છે તમને. તો એવો હોકો એ પિતા એમના પપ્પા. પછી એક દિવસ હે ને એમને. કે હું પીવું તો એ એજ પેલું નેકલેસે છે ધુમાડો. સામેનો બીજો કોઈ વ્યક્તિ પીવે તો એજ નીકળે છે તો ધારો કે મ કોઈ એવો મતલબ કેવાય નીચી વર્ણન વ્યક્તિ હોય તો એ પીવે તો શું થાય એમ અને. હવે એમને નીચી વ્યક્તિને ના પીવા દીધો. કોઈ જગ્યાએ નીચી વ્યક્તિ ભીધા પછી એમને ભીધો તો કે શું અસર થાય છે એમ. એટલે કેવાનો મતલબ અસ્પશ્યતાનું જે નાબુદીકરણ છે ને એ અમને ચેક કરેલું છે આ રીતનું. ખ્યાલ આવ્યો હું જે ક્યાવા માગુ એ. હલો. ફઈ.
હ.
ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું અસ્પશ્યતા ના નિવારણ એમ જે ગાંધીજી એ પ્ર હા ગાંધીજીએ પ્રયત્નો કર્યા હતા. આવા ઘણા બધા પ્રયત્નો કરેલા છે અસ્પશ્યતા નાબૂદ કરવા માટેના.
ના કો બરાબર. આપણે આપણે નાબૂદ કરી દીયે.
ના ના આપડણે પણ પ્રયત્ન કરીએ ને અસ્પશ્યતા નાબુદ કરી દઈએ બીજું શું થાય ક બાર મિનિટ તમારી પૂરી થઈ.
હા મુકો હારી વાત છે એવું હે.
બસ હવે મૂકુ.